હાઈ કેમ છો?
મજામાં તમે?
બઉ ભી મજા માં શું કરતા હતા
મુ જસ લેટ થઈ તી
અચ્છા કોલેજ જઈ આયા
હઓ કોલેજમાં તો શું
અચ્છા મને ના આજ મીન્સ હું શોપિંગ કરવા ગઈ ને તો જોયું બધાના ભાવ કેટલા વધી ગયા છે. મેં કીધું કે આ ટોપિક સારું છે ડિસ્કસ કરવા માટે તો કીધું કે ચાલું તમને ફોન કરું
હા યાર આજ તો હમણાં તો ભાવ તો આસમાન છુંવે છે
એ રીતને બધી વસ્તુ એટલી મોંઘી થઈ ગઈ છે. તમે જોઓ શાકભાજી થી લઈ કપડા થી લઈ હર એક વસ્તુ મોંઘી થઈ ગઈ છે
આપણે તો હમણાં બ્રશ લેવો હોય તો પણ કેટલો મોઘો થઈ ગયો છે પેલા તો કાંઈ જ નહોતું
ઈજ ને હમણાં જો ટમેટા સો રૂપિયા કિલો થઈ ગયા છે.
હા અને આપણે વેજિટેબલ એટલું મોંઘુ થઈ ગયું છે આપડે તો તો બી લઈ શકીએ છીએ એટલા મા તો લઈ પણ નઈ શકતા હોય.
ઈજ ને દિવસે ને દિવસે બધું એટલું મોંઘું થતું આવેરુ. કે એમ થાય કે આવડી મોંઘવારીમાં જે મિડલ ક્લાસ છે એ લોકોનું ઘર કેમ ચાલશે? ગરીબ લોકોનું ને મિડલ ક્લાસ લોકોનું ઘર.
મિડલ ક્લાસ તો તો પણ સર્વાઈ કરી શકે. ક્યારેક મલે, ક્યારેક ના મલે પણ ગરીબ ને તો બિલ બિલકુલ નહીં મળતું હોય.
હા એજ ને આમ સરકાર આમ બધી વસ્તુના ભાવ વધારે છે. હમણાં કેટલા પેટ્રોલ ડીઝલના ભાવ કેટલા વધાર દીધા. રોજ બે બે એક એક બે બે રૂપિયો વધતું જ હતું.
હા એજ નહીં ને હમણાં જેની વધારે માંગ હે એની તો ભાવ તો ભઈ આસમાન છુવે છે.
હહ એજ ને એમ હમણાં પેટ્રોલ ડીઝલ જોયું તે આવડા ભાવ વધી ગયા. તે ઘણા બધા પોતાની પેટ્રોલ ડીઝલ વાળી ગાડી વેચી ને ઇલેક્ટ્રિક ગાડી લઈ લીધી.
હા ને હવે તો થોડાક દીમાં જોજો ઇલેક્ટ્રિકના બી ભાવ વધશે. કેમ કે એના હમણાં ઇલેક્ટ ટ્રિકની ડિમાન્ડ બહુ વધારે છે એટલે.
હા પણ એમાં શું હોય કે ઇલેક્ટ્રિસિટી તો આપડે ઘણા બધા સોલાર તો રાખે જ છે હવે ઘરે. એનાથી ઉત્પન્ન થાય એટલે કે વીજળી હાલેે એમે મીન્સ પૈસા ના ભરવા પડે આપને. પણ આ પેટ્રોલ ડીઝલના ભાવ તો એકસો દસ, એકસો તેર રૂપિયા થઈ જાય છે કિલો. એક લીટર પેટ્રોલ હોય તો કેટલું બધું પછી નોર્મલ તેમને તો નડે ને આતો.
હા આ તો નોર્મલી નહીં. આ તો બધા ને નડે એમ છે.
એજ ને આમ ઇન્ફ્લુએશન આવી ગયું છે. દિવસેને દિવસે આમ ભાવ વધતા જ આવે, વધતા જ આવે. આમ આવી મોંઘવારીમાં તો ટેન્શન થાય છે કે આગળ જઈને કેટલું બધું મોંઘું થશે.
ઈજ ને આપડી આવી હાલત છે તો ગરીબોની તો શું પણ કરતા હશે. લોકોને તો એક ટાઈમનું ખાવાનું પણ નસીબ નહીં થતું હોય.
હહ એજ ને. આમ સરકારને કાક એવા નિયમ કે એવા નીકાળવા જોઈએ કે મોંઘવારી ઘટ ટે ને બધાને બધી વસ્તુઓ મળી શકે.
હા એજ ને અગર એ વિચારવા જાય સરકાર તો હા વગરે સરકાર બધું સસ સસ્તું કર નાખે તો એના પાસે ક્યાંથી આવશે પૈસા.
હા એતો છે પણ આમ તો ભી થોડુંક અમ બારેથી વસ્તુ આવતી હોય. એટલે ઈ આપણ આપને અહીંયા મોંઘામાં જાય. આપડી વસ્તુ હોય ઈ બાર સસ્તામાં વેચાય. એવું તો ન કરવું જોઈએ ને. આમ સરકાર પાસે પૈસા નથી એટલે જ એને આ બધી વસ્તુ મોંઘી કરી. આપણું એક્સપોર્ટ હોય ઈ મોંઘામાં હોય આપડે બારના દેશને વધુ પૈસા આપીને આપ આપડે જે બારે મૂકી. એના પૈસા ઓછા મળે છે. તો સરકારને થોડુંક એના પર ધ્યાન દેવું જોઈએ. કે આપણું જેટલું ઈમ્પોર્ટ થાય છે ને એક્સપોર્ટ કરી છીએ આપણે એનામાં અમે બરાબરી હોવી જોઈએ.
પણ એના પઈ પૈસા વધવા, મોંઘવારી વધવી એના પાછળનું કારણ પણ મનુષ્ય જ છે. કેમ કે એ મનુષ્ય કોઈ વાતનું ધ્યાન રાખતો નથી. હવે વાતાવરણ ખરાબ થાય છે તો એના લીધે પાક નથી થતો. પાક ન થતો જેના લીધે એ વ વસ્તુ ખાવા નથી મળતી કોઈને. ને પાક નહી થાય તો નહી કેચપને એવું કઈ બને ને, નહી કાઈ ખાવાનું બને. કાઈ કોઈને ઘઉં પણ નહી મલે ને, એવું પણ થઈ શકે. જેના લીધે પણ ભાવ વધે છે.
હા એતો છે બધું એકબીજાથી કનેક્ટેડ છે ને બધામાં હવે માણસનો જ હાથ છે. પણ જો બધું મોંઘુ થઈ ગયું છે પણ તમે એ જોજો કે ખેડૂતો પાસે જઈ તો બધી વસ્ તું સસ્તામાં જ જતી હોય. જ્યાં વચલાને હોય ને ઈજ બધી વસ્તુને આગળ મોંઘામાં વેચે છે. ખેડૂતે એમ નથી કેદીએ માંગ્યું કે મને બી આટલા ભાવ આપો. કે આવડા ભાવ આપ હોય તો બધા નાના મીન્સ ઓછા ભાવમાં જ બધું વેચી દે છે.
હા એ તો હમણાં આપડે આંબામાં ને એમમાં જ જોયું ને કે આ ખેડૂતો તો કેટલા લોસ માં ગયા. થોડા જે વ્યાપારી હતા. એ લોકો પાસે તો કેટલું પ્રોફિટ થઈ ગયું કેમ કે એ લોકો આવીને ઓછા કેને
એ આપણા હિસાબે હો
એને તો પછી એટલા એના માટે ભાવ મળી જાય ને આકળીને હ એટલે એને મળી જાય ને
હા એજ નહી આપણી પાસેથી ખેડૂત પાસેથી સો રૂપિયામાં વસ્તુ લેશે. તોઈ આગળ જઈને બસોમાં વેચશે એટલે આપડે થોડાક અ મીન્સ આવા જવાના કે એવા ખર્ચા નહી કાઢી ટ્રાન્સપોર્ટેશન તો ભી એને સીતેેર રૂપિયા જેટલો પ્રોફિટ થાય. બધી મહેનત કરે ખેડૂત વાવાની ને નુકસાન એ બધું ખેડૂત ભોગવે ને આવડો બધો નફો એ એ કે વચલા હોય જે વેપાર એ લઈ જાય
હા મને પણ એવું ક્યારે કેમ થાય એના કરતા તો ધંધો કરવો સારો
હ એજ નને પણ બધું હવે મોંઘુ જ થઈ ગયું છે, આગળ થી ધંધો કરો તો આગળ તમારો માલ આવે એ મોંઘવારી માં આવે. પછી તમે ઈજ તમાર જે ઓરિજનલ ભાવ હોય એમાં તમે આગળ ના વેચી શકો ને
હા એ જ છે, કેમ કે અગર આપડણે ધંધો કરીએ તો આપડણે રાસન પાણી તો બધું બારેથી જ લેવું પડે ને ફ્રૂટ વેજીિટેબલ્સ ની એ તો પછી બધું આપણા ઘરનું હોય એટલે આપણે ચાલે.
હ ઈ જ ર બધું મોંઘું જ થઈ ગયું હ હવે કાઈ ના થાય હ
હવે તો કશું નાાય કેમ કે બધી વસ્તુ ના ભાવ વધી ગયા છે, હમણાં તો કેટલા વધ્યાશે આગળ જઈને તો કેટલા બધા વધી જશે.
એ જ ને હ આમાંથી એક ઘરનું એક જ વ્યક્તિ કમાતું હોય તો એ બધું કેમ પૂરું કરી શકે બધાને
ને આપડે હમણાં જમીન લેવા જઈ તો કેટલી મોગી છે, એક એકર જોવા જાય તો પચીસ પીસ લાભ ની ને એમ છે, તો હવે કોઈ ખેડૂત ની જમીન લેવી હોય તો એ કેવી રીતે લેવા
હા એજ ને હા મેં પોતાનું દવા છાંટવી હોય વાડીમાં પેસ્ટિસાઈડ ફર્ટિલાઈઝર એ ભી કેટલા મોંઘા થઈ ગયા છે. ખેડૂત પેલા એના માટે લોન લે ને પછી બાય ચાન્સ પાક ફેલ થયો તો એ તો નુકસાન ભોગું પચાસ સામે દવાઓ ન ને એના લોન ના પૈસા ના મળે પછી એની પાસે તો.
હા એ તો છે, એ તો ખેડૂતો માટે તો બહુ જ મોટું હમણાં ટીન સમય ચાલલે છે.
હા એજ નહીસ બધું ખેડૂત માંથી જ આવી જાય છે, પછી આવું બધું લોન નું ભાર માથે ચડતો આવે તો કેટલા બધા ખેડૂતો એ તો સુસાઈડ કરી દીધું છે.
એ ખેડૂતો સુસાઈડ તો નાખે તો એના પરિવાર નું? શું? એના છોકરાઓનું શું એની પત્ની નું શું? એના મા બાપ નું શું કોઈ ના ઘરે ખાલી એક જ છોકરો હોય એ એ જ સુસાઈડ કરી નાખી તો પછી મા પરિવાર નો શું?
હા એજ ને હવે આમ ગવર્મેન્ટને થોડુંક કેવું મોંઘ આવી બધી વસ્તુમાં કે દવાઓમાં કેવામાં થોડાક એવા રૂલ્સ કેવી કે હું નીકળવી જોઈએ કે ખેડૂતો ને આમ થોડુંક રાહત મળે ને સાથ મળે ખેડૂતોને
હા પણ એ લોકો ખેડૂત સામે તો ક્યારે જોશે જ નહી
હ એજને આ બિઝનેસ વાળાને પૈસા આપશે કે બીજાને પૈસા આપશે પણ ખેડૂત ખેડૂત માટે તો ક્યારેય કોઈ એવી સ્કીમ નીકાળશે જ નહીિ કે જે લોકો જેથી એ લોકોને ફાયદો થાય.
હા ને કેટલાક જણા તો નોકરી કરતે કરતે નોકરી મૂકીને ઘેરે ખેતી કરવા આવે છે. કેમ કે બધાથી સારી જોવા જઈ તો, જે આપણે ત્યાંક બહાર નીકળવું હો તો નીકળી શકીએ. ક્યાંક જવું હોયતું જઈ સકી બે દિવસ માટે જવું હોતું જઈ શકી ક્યારેક કામ હો તો રેવાનું કોઈને બીજું કો આપડું કામ કરી શકે. પણ આવું કોઈ નોકરી કરતું હોય સરકાર એમ કઇ તે બારે ના નીકળી શકે. એની જયારે છુટ્ટી હોય ત્યારે જ નીકળી શકે એને ક્યાંક થવો તોય અઈ પણ ના શકે ને એના બદલે કોઈ કામ પણ ના કરી શકે.
હા એ તો છે આમ ખેડૂત નું કામ સારું કે ગમે ત્યાં ગમે ટાઈમે જઈ શકે એનું કામ કોઈક પાછળ સંભાળી શકે. ખાલી એવું હોય કે સિઝન હોય કે જયારે પાણી વાળવાનું હોય કે કઈક વાવેતર કરવાનું હોય ને ત્યારે એ બીઝી હોય, ને જયારે પાક થઈ જાય ને જઈ એને કાઢવાનું હોય ત્યારે બીજી હોય. આમએ પછી વચલા ટાઈમેમાં ક્યાંક ફરી શકે ને જઈ શકે. કે આમે એના સામે આપડે જોઈ ઓફિસ વાળા કે ધંધા વાળા હોય, એ લોકોને તો કામ કરવું જ પડે આમ એ લોકોને રજ રાજાઓ બી ના મળે ને ને કામ કરવું જ પડે એ ક્યાંય જઈ બી ના શકે. કે એ લોકોને ના કા તો છૂ છુટ્ટી લેવી પડે જેનાથી એની પગાર કપાઈ જાય.
હા એ નને પછી આપડે ખેડૂતો જોઈ શકીએ બધું પાકેને વાતાવરણ ઉપર ડીપેન્ડ કરે છે ને વાતાવરણ તો આપડણે કેટલું પ્રદુષિત કરી છે. તો આપડણે જોઈ શકીએ કે ખેડૂતનું કામ તો મનુષ્ય જ બગાડે છે.
હ એ જ ને કેટલું બધું વાતાવરણ ખરાબ થઈ ગયું હૈ. કે વરસાદ કે સરખો આવતો જ નથી ને જયારે વરસાદ ના જોઈએ ત્યારે આ ગરમીમાં વરસાદ આવી જાય છે એટલે પાક આખો બગડી જાય એટલે ખેડૂતને નુકસાન.
હા એજ ને એ તો હમણાં તો બહુ જ નુકસાન વેચાણ વધી ગયો છે જેના લીધે તો મોંઘવારી બી વધે છે કેમ કે બધું સસ્તું કરી નાખશે તો તો માણસો સપ્લાય વધુ જશે સપ્લાય વધી જશે તો પછી ચીપેસ્ટ ફોર્મમાં તો બધું સપ્લાય વધે તો એની ડિમાન્ડ પણ હાઈ થઈ જાય. ને એ ડિમાન્ડ ઓછી કરવા માટે તો કેટલા મોંઘવારી એટલે તો બધે કે તે ડિમાન્ડ ઓછી થઈ જાય.
હ એજ ને આમ થોડુંક સરકાર ઢીલ મૂકે થોડુંક સસ્તું કરી દે, તો આમ બધા માટે સારું રેય બધા અફોર્ડ કરી શકે. ને મીન્સ પછી કોઈકને એમ ટેન્શન ના હોય કે હવે એ લોકોને જરૂરિયાત ની વસ્તુ ઈઝીલી મળી શકે આમ બધું મોંઘુ થઈ ગયું કે જરૂરિયાત ની વસ્તુ બી બધી બધા પાસે પહોંચી નથી શકતી.
હા એજ નહી ઠીક ચલો મને હવે બહાર જાઉં,
હા હા. .
ત્યાંથી ચાલુ કર.